અલ્લા કેમ
શુ બોલો બોલો યાદ કર
ના મરછ ન
આપ
તમને લોકો ગોવાની વાત આપે અધૂરી ર ગોવાની વાત હોય તમારી આગળ પૂરી કરી નાખો.
હા તે વાંધો નહી બોલો બોલો.
ગોવાની વાતમાં જો હવે કશું છે નહી હવેમાં આપણે મે કીધું એમ. ભાઈ ચન જવાનું. બાઈક ટ્રેન આવવાનું, પછી્લસમાં ત્યાંનો ખર્ચો્યાગમે ટુરિસ્ટ ગાઈડ આપડનું આપ જો જો એ ન હોય, એટલે આપડે પૈસા મ થડે એની કરતા આપડે આવી રીતે કશું શું કઈ. મે ટુર લઈ જ તો વધારે હારૂ.
ટોરવાળક માં પણ બઉ રેસ્ટ્રિક્ટેડ થઈ જાય એ લોકો જ્યાં લઇ જાય ત્યાં જવું પડે એ લોકો જે કરાવે એ કરવું પડે એવી રીત ના થાય.
એ એક વસ્તુ બને એ થા છે તમારી.
હમ. હમ આપડે કામ કરીએ બે વસ તોની ગણતરી કરી લઈ, આપડે ટુર્સ વાળા જ એટલે પર પર્સન કેટલા લઈ છે, અને આપડે આપડે રીતે જઈ ત પર પર્સન કેટલો ખર્ચો થાય જાય આપડે.
હા એ વાત સાચી તો કઈ વાંધો ન હાલો હમણાં આપડેડો શું કઈ. એટલે ઓનલાઈન જોઈ લેવું પછી ઓફલાઈન જોઈ લે એટલે કઈ રીતના ખ્યાલ આવી જાય આપડે એનો.
હા વાંધો નઈ જોઈ નાખ્યા.
તો સારું હાર એમ કરશું બીજું શું હોય.
મેઈન તો છે ને આપડે તરસવાડમાં હોટલ ન જોવાનું હોઈ
હોટલમાં એ લોકો હોટલ બહુ સારી આપે છે તમે જો તો થ્રી સાર રિસોર્ટ આપે છે
હા હું એજ કહ ને કેમ કે એ લોકો પાસે વધારે માણસો હોય ને આપડ એટલા જ તો ન હોય એટલે આખો ર જો હા એટલે એ આખો રિસોર્ટ બુક કરે ને તો એને ફાયદો થાય એમ આપડે તો તન જણા ચાર જણા હોય એમાં રિસોર્ટ તો બુક થાય નહી આપડણે રૂમ જ રાખવા પડે
રસ્ત બને ને કારણ કે જો આપડે એ પાછ તો બ્રેકફાસ્ટ અને ડિનર આપ ઇન્ક્લુડ આપે છે હ વસ્તુ આપણા માટે બેનિફિશયરી રહી છે
હા તે વાંધો ને એ વસ્તુ ધ્યાનમાં રાખશું ને આપડે ખર્ચો કાઉન્ટ કરીએ જેમાં વધારે ફાયદો થતો હોય બધી રીતે એમાં જવાય
હા તો કાંઈ વાંધો નહી હાલ બીજું હું તમે કયો એમ પછી પેલા આવુંય નક્કી એક વસ્તુ ગ્રુપ નું કન્ફર્મ ન હોય કરવાનું ફાયદો નહી એમ મિનિંગ નહી
અમે સમજતા જ નથી ગ્રુપ નું ક્યારેય નક્કી જ થવાનું મારું નક્કી છે તમારું નક્કી છે એવું લાગશે તો એક જાદુ નું નક્કી કરશું આપડે તેમઈ જશું
જાદુ આવશે
જાદુ આવી જ ને જાદુ હમના જ છેઈ ને હમણાં થોડા ટાઈમમાં પતી જાય ડ્યુટી હમ એમ હવાલ સરર નું કઈ નક્કી નહી એ અત્યારે થોડાક દૂર ખરે ગયા છે એમ
હ ત્યાં ચાલુ હતો એ તો ધર્સર આવે વાત કર
હા તે વાંધો નઈને આવું હોય તો આપડે ક્યાં ના જ છ આપડે ચોખ્ખી જ વાત છે કે એને આવું હોય નીરવ ને આવવું હોય કૌશિક ને આવવું હોય જેને આવવું હોય એને પાપ ને આવું હોય આપડે કઈ કોઈના ખર્ચા જ દેતા છે નહી હમ બાજુમાં જેટલા વધારે છે ને એટલો વધારે ફાયદો થાય એવું એમ છે એમ
એ વસ્તુ તો છે જ ને જેટલા આમ વધારે પર્સન હોય એટલું સારું હોય કારણ કે બાઈક માં એમાં પણ ફાયદો થાય ઓલા માં ફાયદો થાય હોટલ રિસોર્ટ મનેમાં મેલ થાય તો આપલું ખાવા પીવા મ છે
મેન ફાયદો તો હા ઈ હે ખાવા પીવા ન પણ ઓમ આપડે કેમ કોનટ્રીમાં રાખવું છે કે એટલે સોરીમાં
એક વસ્તુ હિસાબ જેટલો કદાચ પાંચ હજાર નું બિલ બને તો આપડે પાંચ જણા હોય જ બધાને ભાગમાં હજાર હજાર છે પછી ત્યાં કોઈ સાતનો કરવા મેં એટલું ખાધું ના ખાધું નહી જે વસ્તુ
એ પછી અત્યારે આપડે નથી નાતા આપડે અહીંયા જાય ને ત્યારે આપડે જોવાનું છે તમે કેટલું ખાવુ ને હું કેટલું ખાઈ આપડ બે માંથી કોઈ સો ઠોડસો ખાત હોયને બીજાધા હજાર હજાર નું ખાધું હોય ત્યારનો પ્લેન તો તમે જ બનાવો છો બધું ત્યારે તમારે બધા આગળથી આમ સેપરેટ લેવાના પૈસા કે તે ભાઈ એટલું દીધું તારા બિલ નું દઈ દે
વસ્તુ કરવાવામાં જો ક્યાં શું વાંધો નથી પણ આ વસ્તુ કરવામાં વાંધો શું આવે છે કારણ કે નહીતો આપડે તમારેને મારે વધારે ભોગવવા પડશે તમને ખબર જ છે આપડે
એ સાચી વાત છે તો આપડે નકકી કરીએ હાલોને ભાઈ
એટલે એજ પછી એક વસ્તુ માની આપડે આઉટ સાઇડ કરી બીચ ઉપર કેવું કશું કઈ તો ભી એમાં સર કરતા નથી તો આપડે એમાં લ એની પાસે તો આપ પૈસા ન લઈ અંકીએ પણ આ બોરી ચારે પેલા થોડું થોડું કરે એલે પૈસામાં અમમે કઈએ કે ભાઈ પૈસા આપવા આવ્યું છે તમારે
એનો પ્લેન મારી આગળ બો મસ્ત છે, આપડે હું કઈ રીતના કરવાનું છે. નહી તો સર એમ તો ચાખી તો લીધું જ છે, એણે તો છે, ને ચખયું જ નતું કયારે એટલે આપડે ફૂલ મોજમાં લેવડાવવાને એને ચખાડી દેવાનું ખાલી ટીપુ તો એક ટીપુ પૈસા પૂરાના લેવાના
એ બી છે, તમે બાજુમાં એટલે માનશે તમારું
હા મારા તો હાથ માંથી જટી લેહે ઈ મારે ખાલી એક બે ગીત ગાવાના હશે ખાલી
એનો જૂ જૂનો શેટ યાદ કરાવી દેજો તો બીજું શું હસ
હમ.
એટલે જટી લેશે તમારી પાસેથી અમારે તો ફિક્સ જ છે, આપડું તો
હમ.
ફોન નજીક રાખી ફોન મારા પાહે અવાજ નથી આવ
હા ક્લીયર વોઈસ આવે છે.
હા અચ્છા હું શું કેતો હતો કે? આપડે થોડુંક વધારે અંડર એસ્ટિમેટ નથી કરતા ગોવાને આપડે કેઈ પાચ પાંચ હજારમાં થઈ જાય તો મને લા ગે બિલ થાય પંદર હજાર જેવું પર પર્સન
ના ભાઈ ના વધી ને દસ
મને લાગે છે, કેમ કે ગોવા મોંઘી વસ્તુ એમ
મોગી વસ્તુ પણ આપડે પછી આપડે બજેટ ફ્રેન્ડલી હારવાનું હોય ને તો બધું હોય
નહી હા રાઈટ રાઈટ મને જો મને જે જે લોકો કીધું એ બધા મોટા માણસો હોય ને એ બધા જ કીધું ગોવાના એના પ્લેન્સના ખ
હા તો પછી અને આપડે તમને ખબર હોય જો વસ્તુ આમ કોઈ પણ જગ્યાએ જવાનું એટલે આપણુ મેનેજમેન્ટ બુક બાય થયાર થાશે બધું આખો આમ અલગ અલગ જગ્યાથી બધી મેનેજ મેનટ ક્યાં રોકવાનું બધું આપણું પ્લાનિંગ ફિક્સ આયોજન જઈશે
હા એ સાચી વાત છે પણ એ લોકો ન મેઈન ખર્ચો ક્યાં થતો ખબર એ લોકોનો મેન ખર્ચો થતો કસીનોમાં આપડે મે બી જ આપણેે જશું જવું છે તો જઈશું છે, મારે કેવી રીતના શું હોય તો આપડે હાવ એને હા આપડે નામ શું? આપડા બજેટમાં એમ લોકો આમ બહુ વધારે ટૂંકમાં મારા મોટા પાપાને છોકરો છે ને એ એના ફ્રેન્ડ ગયા ગોવા એ સ્પેશિયલ એમ કેતા એમાં ઈ બ લોકો લાખ લાખ રૂપિયા હારીને આવ્યા ચાર પાંચ ગયા તા ને બધાય હારીને આવ્યા લાખ લાખ
તો પછી જો સમજાય આ લત છે સમજો જુગાર જેવી તમને પછી લાગે ચડી જાવ તો એ વસ્તુ કઈ ખોટી થાય આમ આ વસ્તુ નો કરાય.
હમ પણ એ લોકો નું બજેટ એ ઈ પ્રમાણ ને ને બધા એ કરે છે કામ હારા હારા
એ બજેટમાં ન હોય ને આપણે એટલું બધું કામ હોય ને નથી એટલે વસ્તુ ન કર બેમાં રું
હ એટલે આપડે થાડી ઈ એક ખર્ચાના કારણે મને લાગતું હતું કે બઉ ખર્ચો થાય ગોવામાં એમ. અત્યાર પછી મને ખ્યાલ આવ્યો કે એ લોકો ન મેઈન ખર્ચો તો ઈયાં થાય એમ.
તો આપડે તો યાર મદદ કરેલી કશું કઈ વાંધો નઈ તમે જગ્યા છે તમે હું મુંજાઈ ગયા.
હમ. હા તે વાંધો નઈ આપડે માસીને કઈને આપણે ફરવી લેશું.
કારણ કે દર વખતે ખાવા પીવામાં બહુ ખર્ચો થાય એમાં જે આ નીરવસરજી છોડ્યા ને. ચીઝ ટોસને ફીશોસ ને જે બધું મંગાવે છે.
બઉ જ એમાં બઉ જ ફફેશન એમાં આપડે ના પણ ન પાડી શકીએ એમાં. એ પછી આમ રિહાઈ જાય એ કઈ દે કે વાંધો નહી હું દઈ દઇ એ ન દે ડાયરેક એમ જ હોય.
પૈસા ભાઈ વાપરો એવું નથી કઈ હાલ નથી લેવું જમણવારમાં તો પચાની જગ્યાએ પાંચસો નું. મ એવી કઈ વાંધો નથી. પણ અધી કટક બટકમાં નાસતા થવાના વિચાર કર આપડે દ્વારકાનો પ્લાન હતો દ્વારકા ગયા તા
હમ્મ
હાલતું નાસ્તામાં આપડે પાંસો થી છસો રૂપિયા હપરાઈશકની
દ્વારગાથી યાદ આઈવું દ્વારકાનો હિસાબ પઇ કઈ પાચ પાઈવો હે નઈ શું છે, એનું?
હા પાશા જૂની વાત મ
મારા કેટલા હિસાબ વઈ ગ્યા છે, યાર એમનેમ હું તો એ વિચારું હું
કાઈ વાંધોની ભગવાન તમને જાદુ દે ભગવાન ક્યા
હા તે વાંધો નઈ અત્રે ગોવાનો પ્લેન તો બનાવો જાજુ દઈ દે આખરે ભગવાન મારે કેવું છે, કે બૌ પૈસા છે, બૌ પૈસા છે, અયાં જૈન પછી કઈ નથી ભાઈ પાછો તમારે ટ્રેનની ટિકિટ બુકી તમારે કરવાની પાછો મોકલી દેવો તો મોકલી દયો ઓ તો રેય જય
ઉતો કવ ગોવાવા બીચ ઉપર આપડે ત બેઠા રઈ છે. નારિયલ પાણી જોવા
નારીયલ પાણી જેવા
ઇતને ગોવામાં તો બીજું હું નારિયલ પાણી ઉપર નીચે બધે નારિયલ નારિયલ હા જોયો કે જો બાકી નારિયેલી ને ઉભી જ છે.
હમ્મ બે છીએ ને ખી બીચ ફેમસ છે, ને નાડીયેલી તો અહીયા આપડેય વેહી છે, જુનાગઢમા એ છે, નાડીયેલીતો
નઈ નઈ ચોર વાગ્યે આવું પડે આપડે
હમ્મ
ચોર જ નારિયળ છે તમને યાદ નથી અમારી જગ્યા નારિયળ લેવા આવ્યા તમે.
નહી નહી યાદ છે, ને ફુલે ફુલ યાદ
તો પછી નારિયળ પાણી પીધ તા પીલી ગયા.
નારીયેલ પાણી તો યાદ છે, ભાઈ વધારે યાદ છે, પગ અમારા પગની જે દેવાઈ ગી રાતે જે દુયખાતા પગ
અચ્છા તમે મને વાત ન કરી કેમ અત્યારે વળી કીધું
અત્યારે વાત વાતમાં નીકળી ગઈ વાત એવી કઈ વાતો કરું નહી હું મારા ફ્રેન્ડસ ના હાથે આવું કઈ થઈ જાય ને ઈ
અચ્છા ના ના તો વસ્તુ યોગ્ય છે.
હમ એતો વાત વાત અમે પછી કેય દીધું કે મારી ના પગ દુઃખી જતા એમ
સરસ સારુ એટલે મે તમને બીજી વાર તમને આપડે હું કેઈ શર્મિંદા નોકયરા ને
એટલે ડાયરેક્ટ પહી ડાયરેક્ટ હાર્દિક ને લઈ જાવુ પડે બાકી તો હું તમને જ કેવાનો હતો.
હ ત્યારે એનુ બાચકુ ભરી આયવા તા પાછા
એજ વિચાર બોક્સ લઈ આવ્યા હતા બે આગળ બે પાછળ
એવી રીતના કરી નાયખુ
નાળિયલનું બો ફોર્સ કરતા હતા પછી કેન્શન કર્યું તો પૈહા લઈ લીધા
મયકો નહિ એમને કય પણ પિયા તો વો પિયા લઈ લીધા સાઈડના ખાનામાં કે કયા ખાનામાં બેક લઈને
હા ઓલું જે હતું હા હા સરસ ચાલો પછી હું તમને વાત કરું બીજુ હુંશ